જય શ્રી કૃષ્ણ અમે મજામાં જ છીએ. તમે કેમ છો?
હા, અમે પણ મજામાં છીએ. શું કેવો આ વખતે ખેતીમાં કેરી ની તમારી તો વાળી છે તો બરાબર કેરી આવેલી હશે ને?
આ વખતે અમારી વાડીમાં થોડીક ઓછી કેરી જોવા મળે છે કારણ કે કેટલો એક મગર ફૂટયો હતો પણ આ વાદળના કારણે છે ને પાછો બડો મગર કાળો થઈ ગયું એથી બધા મગર કાળા થઈ ગયા અને ખુબ જ ઓછો પાક થશે એવું મને લાગે છે ખુબ જ ઓછી કેરી આવશે એવું લાગે છે આ વખતે તો.
હા, આ વખતે વાતાવરણ થોડું ખુબ જ ગંભીર બની રહેલું છે પવન પણ ખૂબ આવે છે અને વાદળા પણ ખુબ છવાયેલા છે જેના કારણે પાકને નુકસાન થવું થોડુંક ભારે દેખાઈ રહ્યું છે પણ તમે યોગ્ય દવાઓનો નેવો તો ઉપયોગ કરતા હશો ને છાંટવામાં?
હા, દવાઓ નો અવે જ દમ પરફેક્ટ ઉપયોગ કરીએ છીએ પરંતુ આ બધું વાદળ ઉપર જ છે જો વાદળમાં ન આવ તે તો ખુબ જ વધારે પાક થટે એવું મને લાગે પરંતુ આ બધું કુદરતી રી તેજ બધું નક્કી હોય છે જેથી કરીને જો વાદળ સારું રેટે તો અમારો પાક ખુબ જ સારો આવટે એવું મને લાગે. તમારી પણ તો વાડી છે તો તમારામાં અ માં આવ્યું છે કે નથી આવ્યું?
હા, અમારે એમ તો સારી રી તે કેરી દેખાઈ રહીએ છે પણ અ ઘણો ખરો તમે કે તેમ વાદળ ના કાર કારણે વાતાવરણ ના કારણે મગર અ બરી જેવો ગયો છે અને તે તેમાં જળ લાગી જવાના કારણે તી માં ખુબ જ નુકસાન આ દેખાઈ રહ્યું છે અને કેરીનો પાક ખુબ જ એવો ઓછો દેખાઈ રહ્યો છે, જેના કારણે અમને તો એવું લાગે છે કે દવાની પૂરતી રકમ પણ ભેગી થશે કે કેમ એવું થોડું ઘણી અહ-અહ ટેન્શન જેવું રહેલું છે.
હા, હા બરાબર તમારી વાત એકદમ સાચી સે. અમારે પણ એવું જ લાગે છે મને તો, પણ અમારો જે અહ ડાંગરનો પાક લેવાયો હતો એ ખુબ જ સારો હતો ગયા વર્ષે.
હા, ડાંગરનો પાક તો ગયા વરસે અમારે પણ ખૂબ જ સારો હતો, કારણ કે ત્યાં વરસાદ પણ પૂરતો હતો ને અમે યોગ્ય સમયમાં ડાંગરને કાપીને અમે તેને અહ યોગ્ય રીતે અહ સાફ કરીને ભરેલું હત.
અમારે પણ એકદમ સારી રીત ડાંગર નો પાક થયેલો હતો, બધા મજૂરોને અમે પણ કહેલું હતું કે ખુબ જ સારી રીતે કામ કરે, પાણી પણ યોગ્ય હતું, વરસાદ પણ યોગ્ય થયેલો હતો અને વા વણ પણ યોગ્ય હતું જેથી કરીને ડાંગરનો પાક ખુબ જ સારો અને અમને બજારમાં ભાવો પણ એવા સારા મળ્યા હતા.
હા, સાચી વાત છે, પરંતુ ઘણીવાર શું છે કે આપડા જયારે ઉત્પાદન સારું થાય ખેતીનું કોઈ પણ પાકનું ત્યાર રે બજારમાં ઘણી ખરી વાતો યોગ્ય ભાવ નથી લાગતો. જેના કારણે ખુબ જ તકલીફ આવે છે, અને પૂરતો ભાવ ન લાગે તો આ આપણને યોગ્ય વળતર રકમ મળી ન રહે જેથી કરીને આપણને અહ ખુબ જ નુકસાન જેવું મને તો જોવા લાગી રહ્યું છે. એવું ઘણી વાર થાતું હશે ને તમારે પણ કે નહી થાય?
થયું હતું કે અહ અમારો પાક સારો થયો હતો ત્યારે અહ ભાવ જ સારા ના મળ્યા, અને કેટલીક વાર અમારો પાક ખરાબ થાય તો ત્યારે ભાવ વધ ધારે હોય તેથી કરીને ખુબ જ સારી રીતે તેનો લાભ અમે ન લઈ શક્યા, અહ કેટલીક વાર પાક સારો થયો હતો તેનો ભાવ ઓછો લાગ્યો જેથી તેને ટેવું જ થઈ રહ્યું હતું.
હા, એવું ઘણી વાર થાય છે અને હા એક ગમ ગંભીર પરિસ્થિતિ એમ મે તો માનું છું, કારણ કે જો આપણને યોગ્ય ભાવ ન મળી રહે તો પછી તે પાક વધારે ઉત્પાદનો પણ તે બહુ કોઈ યોગ્ય મિનિંગ ગણા તું નથી, એવું મેં તો માનું છું અને આપણે પાક કરીએ તો આપ આપણને યોગ્ય પૈસા મળવા જ જોઈએ એવું મેં તો માનું છું.
હા તમારી વાત એકદમ સાચી છે.
અને આપ
હા અમે પણ એકદમ કાળજી પૂર્વક જ બધું કામ કરીએ છીએ. અમારા ઘરના બધા જ લોકો આ બાબતે ખુબ જ જાગૃત છે. અને કેટલુંક પાણી આપવું, કેટલુંક પાણી ના આપવું, કેટલું ખા તર નાખવું અને શું કરવું, તે બધું પહેલેથી જ અમે નક્કી કરી દેતા હોય છે. પહેલેથી જ લાગી જતા હોય છે. જેથી કરીને આગમાં ખુબ એવો સારો અહ અહ ફરક જોવા મળે છે બીજાના બધા કરતા. અને અમે એટલી મહેનત પણ આપીએ જ છીએ.
હા સાચ ચી વાત છે. પાકમાં યોગ્ય મહેનત તો આપવી જ જોઈએ, કારણ કે પાકમાં આપણે મહેનત આપીએ તો જ તે સારું ઉત્પાદન થાય, અને યોગ્ય આપણને અહ આપણેે પૈસા પણ લઈ શકીએ. ઘણી વાર શું છે, કે અહ યોગ ગ્ય પાક તો થાય જ છે, અને પછી જે એન જયારે એને ઉ ઉત્પાદનમાં કાપવાનો અને એવું સમય વણણી કરવાનો સમય આવે, તે સમયે વાતાવરણ બગડી જાય અથવા ઘણી ખરી વાર તો વરસાદ પણ આવી પડે છે. એવું મેં તો ધ્યાન આયપુ છે, આજ આજના સમયમાં તો.
હા એકદમ વાત સાચી સ સે. અને કેટલીક વાર વરસાદ ન જોતો હોય, તો ત્યારે વરસ પણ આવી જાય છે, અને કેટલીક વાર આપણને તાપ જતોો એ. કયારે વરસાદ આવી જાય. અને જયારે વરસાદ જોતો હોય તો ત્યારે મતલબમાં સૂરજ આવી જાય. એવા વાતાવરણ માં ફરક ના કારણે આપણો પાક સારો ના થાય જેથી ખુબ જ વધારે તકલીફ થાય છે અને આપણને બજારમાં ભાવો પણ એવા અવસા મળે ઉપરથી પાક પણ ન થાય તો આપણને ખેતી કરવાની થોડી અઘરી બની જતી હોય છે તેથી ખેતી કરવા માટે આપણે કેટલીક વાર લોન લેવું પડે. અને એવા કેટલાક કાર્યો કરવું પડે.
હા સાચી વાત છે. જયારે હવે બધી પરિસ્થિતિ સર્જાય ત્યારે આપડે ધિરાણ ખુબ જ લેવા પડે છે. અને યોગ્ય સમયે દવાઓ માટે અને મજૂરી માટે આપણે પૈસા ઓછી ના પણ મેળવવા પડે છે. એવું પણ ઘણી વાર શક્ય બને છે.
મોટી ખેતી છે જેથી કરીને. અમારે એક. એ કેટલાક પૈસાઓ લખો. પડે છે. અને તેના માટે અમે ધિરાણથી પૈસા લાવીએ છે. કોઈના પર માંગતા નથી. તેથી કરીને અમારે કેટલ. વ્યાજ પણ ચુકવવું પડે છે. અને જો અમારો પાક ટેવમાં નિષ્ફળ જાય તો અમારે. અગરા બની જાય છે.
હા સાચી વાત છે આ પરિસ્થિતિમાં તો ખુબ જ ગંભીર બની જાય છે. કારણ કે જયારે યોગ્ય સમયમાં યોગ્ય પાકમાં પૈસા જો આપણને ન ચૂકવાય વ્યાજ સાથે તો તે ખુબ જ એમ મોટા મોટા. એવા બની. કરીએ તો આપણે યોગ્ય ખાત. ખાતર, દવા એ બધું નો ઉપયોગ કરવો જોઈએ જે થી કરીને આપણને ખુબ જ સારો એવો પાક મળી રહે અને આપણું ઉત્પાદન સારું બને પણ ઘણી વાર શું છે શાકભાજીમાં પણ યોગ્ય દવાઓને ખુબ જ છાંટીવી પડે છે
હા એકદમ વાત તમારી સાચી છે આ બધા બાબતે આપડે ધ્યાન રાખવું જોઈએ, જો ધ્યાન ના આપશું આપણે આ બાબતે છાંટવા બાબતે, ખાટર નાખવા બાબતે, પાણી આપવા બાબતે તો આપણને ખુબ જ વધારે તકલીફ પડશે, પાક સારો ના થશે બજારમાં ભાવ પણ સારા ના લાગશે અને આપણને આર્થિક રીતે લાભ ના મળી શકીએ આપણને તેથી કરીને જો આપણે લાભ મેળવવો હોય તો આ બધી બાબતો નો ધ્યાન રાખવું જોઈએ
હા અને આપણે સારા પાક ને પણ કાળજી રાખવી જોઈએ જ્યારે ભી ખેતી આપડે દેશ તો ખેતી પ્રધાન દેશ છે એટલે આપણે ખેતી પર વધારે ડિપેન્ડ હોય છે આપણા દેશના લોકો એટલે ખેતી અંગે ખુબ જ આપણેે કાળજી રાખીને યોગ્ય પાક લેવો અને યોગ્ય કાળજી આપવી એ આપણી ફરજ બને છે
હા એકદમ વાત સાચી છે આપણે જો કાળજી આપશું તો જ બધું કામ સારી રીતે થશે અને તોજ આપણને આર્થિક લાભ થશે જો આપણે પૈસા વધારે કમાવવું હોય તો આપણે ખેતીમાંથી કમાવી શકીએ છી પરંતુ તેટલી મહેનત પણ માંગે ખેતી જો આપણે મહેનત ના કરશું તો એટલા પૈસા આપણે ન કમાઈ શકીએ કારણ કે ખેતીમાં આપણે શ્રમ નો ઉપયોગ કરવો પડે છે અને આપણે પોતે કામ કરવું પડે છે
હા સાચી વાત છે ખેતીમાં ખુબ જ શ્રમનો ઉપયોગ કરવો પડે છે અને યોગ્ય શ્રમ ઉપયોગ આપે ન કરીએ તો તેમાં પૂરતો પાક પણ મળતો નથી અને ખુબ જ એવી પરિસ્થિતિમાં ગંભીર પરિસ્થિતિજનકમાં આ પાકને નુકસાન થાય છે છે અને જો આપણે ખાલી વાવેતર કરીને તેમાં કાળજી ના આપીએ પાકમાં તો તે નુકસાન બને છે એટલે કોઈ પણ
મારે તો એવું માનુંવ છે કે આપણે ખુબ જ કાળજી રાખવી જોઈએ હા તમારી વાત એકદમ સાચી છે આપણે આ બધી કાળજી રાખી તો જ આપણે વધારે પૈસા કમાવી શકીશું તો તમારો પણ અમને પાક જે લેવાયોયો હતો જુવારનો જુવાર કેવી થયેલી હતી
હા જુવાર સારી થયેલી છે પરંતુ પક્ષીઓના કારણે તેને સાચવવા બહુ પડે છે અને વાતાવરણ ના લીધે થોડોક એમાં છાંટવાનું કામ ને ખાતરનું કામ એ બધી કામગીરી થોડીક રીતે વધારે ચાલે છે જે ને જુવાર જી જીવાણુઓ ના પડે અને જંતુઓ ના પડે તે માટે તેને છાટુંવુ ખુબ જ વધારે પડતું દવાઓ જોઈએ છે હાલના સમયમાં
પણ તમે હવે જો તેના દાણા છૂટા પડવાના હોય તો હમણાં તો કેટલીક મશીનરી પણ આવી ગઈ છે તો તો તમે મશીનરીનો ઉપયોગ કરો છો તમે?
હા અમે આ જુવારના પાક કરીએ ત્યારે અમે મશીનનો જ ઉપયોગ કરીએ છે અને કાપીને અ પહેલાના સમયમાં તો જ મ બાકડા પર અને અ લાકડાની મદદ ઠી એને સાફ કરવામાં આવતું પણ હાલના સમયમાં તો તેને ડાયરેક્ટ મશીનમાં હા ના
ઝડપથી સી ઉત્પાદન મળી જાય છે હા તેજ મે કહી રહ્યો તો કે મશીન ના ઉપયોગથી ખુબ જ જલ્દી બધું થઈ જતું હોય છે અને આજકાલમાં તો વધારે મોટી ખેતી હોય તો તે લોકોના માટે આ વરદાન થી ઓશું નથી અને ખુબ જ સારું પડે છે એથી
હા આજની ટેકનોલોજી ખુબ જ વિકસિત થઈ ગઈ છે જેથી ખેતીમાં ખુબ જ સારા એવા લાભ થઈ શકે અને ઉત્પાદનો પણ સારા થઈ શકે જેથી કરીને ખેતીમાં ઝડપથી પાક પણ સારા લઈ શકાય અને યોગ્ય ઉત્પાદન પણ લઈ શકાય
હા તે જ મેં કહી રહ્યો હતું કે કીડીના પાક પર તો કેટલોક કર પણ લાગુ પડતો નથી જેથી કરીને આપણને સારી એવી આવક થઈ શકે છે
હા અને ખેતીમાં ખુબ જ સારા મશીનરી ના ઉપયોગ થી પણ આપડે ઝડપથી ખેતી
હા એકદમ વાતો મારી સાચી છે